હા તમને મારો અવાજ આવે છે.
હા આવતું છે.
હા કેમ છો તમે
હું તો મજામાં છું તમે બોલો સેના ઉપર વાત કરવાના માંગ્યા છો તમે આજે
ગુજરાત અને તેના પ્રવાસો ન અને સ્થળો ગુજરાત ના સ્થળો
ઓકે
પ્રવાસન અને ગુજરાત ના સ્થળો
હા હા. મને તો એવું લાગે છે કે પ્રવાસ એ આપણા પ્રિય સુંદર સ્થળ છે જેના વિશે મુસાફરી માત્ર એક સ્થળથી બીજે સ્થરે જવાનું નથી પરંતુ તે એક અનુભવ છે એ એક એવો સફર છે જે આપને નવી વસ્તુ શીખવે છે અને નવા લોકો સાથે મળ મળવે છે અને આપના જીવન વધુ સુંદર બનાવે છે આની ઉપર તને શું રાય છે
હા પ્રવાસન એટલે એક સ્થળેથી બીજા સ્થળે આનંદભાઈ મુસાફરી કરવી તેને પ્રવાસન કહી શકાય કારણ કે આપણા આપણે ગુજરાતની વાત કરીએ તો પ્રવાસનનું સ્તર બહુ વધ ધી ગયું છે હમણાં તો વકેશન હોય કે પછી પછ સન્ડે હોય કે પછી ફ્રી હોય આખું ફેમિલી તો એ લોકો પ્રવાસન માટે નીકળી જ જાય છે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તો ધાર્મિક સ્થળો પણ એટલા છે ઐતિહાસિક સ્થળો પણ એટલા અને ફરવાની બધી જ વસ્તુઓ બહુ સરસ છે કારણ કે અહીં વસેલા દરેક શહેરોમાં અલગ અલગ અ રીતના રીત રિવાજો હોય છે અલગ અલગ વસ્તુઓ સ્થાનિક વસ્તુઓ હોય છે. અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે મહેસાણી, ચરોતરી પછી ગુજરાતી, કાઠિયાવાડી અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓલા મહેસાણા છે કાઠિયાવાડનો જે વિસ્તાર છે ની બોલી પણ એટલી જ મીઠી હોય છે અને આપણે ત્યાં જઈએ ને પ્રવાસન માટે તો આપણે પણ એમના જેવું જ બોલતા થઈ જતા હોઈએ છીએ અને બીજી વાત એ કે ગુજરાતમાં ધાર્મિક સ્થળો પણ બહુ જ મસ્ત જેમ કે દ્વારિકા મંદિર પછી સોમનાથ શંકર ભગવાન નું મંદિર પછી અંબાજી પછી ચોટીલા રાજકોટ પાસે આવેલું આ બધા જ ધાર્મિક સ્થળો ફરવાની બહુ મજા આવે છે પાવાગઢ જ્યાં રોપ વે પણ છે તમારું શું કેવું છે એના ઉપર
હા તમે જે વાતો કીધું એના પર મને તો એવું લાગે છે કે ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સાંસ્કૃતિ, ઇતિહાસ કે, ખોરાક અને કુદરતી સુંદરતાના કારણે ખૂબ જ અનોખું છે અહીની દરેક અહીની દરેક
હલો હલો
વધુ લોકપ્રિય સાસ્કૃતિક અને ખલા અ કલા ખુબ જ મનોહર છે અને તેમની ચા સૌ પ્રથમ તો વાત કરી છું અમે કરનું રન એક એવું સ્થળ છે જ્યાં સફેદ રન ચંદનની જેમ ચમકે અને તે દ્રશ્ય એટલું સુંદર હોય છે હોય છે જે શબ્દમાં વર્ણવી શકાતું નથી ત્યાં યોજા તા પ્રવાસ ખૂબ આષિત છે અને તેમની લોક સંસ્કૃતિ અને કલા ખુબ જ મનો છે મને તો એવું લાગે છે કે પ્રવાસ કરવાથી આપણા માઇન્ડ ફ્રેશ થાય છે અને પોતાનો નિર્ણય એક નવો અનોખું વિષય બને છે જેનાથી તમે એકબીજા સાથે વધુ આકર્ષિત બનો છો અને તે સુંદરતાનું વધુ અ વધુ લોકપ્રિય રીતે આધ્યાત્મિક આપો છો દરેક દરેક પણને એવું મહત્વ ધરાવે છે અહીં અહી જોડાયેલા અનેક કથાઓ હોય છે દ્વારકાધીશ મંદિર ની ભાવ્ય અને પ્રવી પ્રવતિ દરેક આકર્ષ છે આપણે જોયું કે ગુજરાતમાં ઘણા બધા ગીર જંગલ તરફ વળીએ છેએ ગીરએ શિકઈ જીવનો એકમાત્ર છે અહીં જંગલમાં સફારી સફારીનો અનુભવ ખૂબ જ રોમાંચક હોય છે અને કુદરતની નજીક જવાની અને સદરતાનો તક આપે છે આની ઉપર તમને શું રાય ધરાવે છે
હા એની સાથે ઐતિહાસિક સ્થળો પણ છે જેમ કે રાણ કિવા ઓ સીબી સે ની જાડી વડનગર નું કીર્ત તોરણ અને હાલનું લેટેસ્ટ એની વાત કરીએ તો સ્ટેચ ય ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પા પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જેનાથી દેશના નહી દેશ દિેશાવરના એટલે કે વિદેશના લોકો પણ ખુબ આકર્ષાય છે આ માત્ર એવી પ્રતિમા છે જે સૌથી ઊંચું છે વિશ્વમાં સૌથી ઉંચી ધારાય ઊંચાઈ ધરાવતું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ભારતમાં અને ગુજરાતમાં જ છે એ પણ અને બહુ મોટી ગર્વની વાત છે અહીં અનેકવિધ દેશોના પ્રવાસીઓ આવે છે પ્રવાસ પ્રવાસન દરમિયાન તે લોકો પોતાના ડોલર કે પછી પાઉન્ડ કે પછી ગેન એવા બધા પૈસાનું ભારતના ચલણમાં રૂપાંતર કરે છે અને એ બધા આપણા દેશમાં ખર્ચા કરે છે જેથી દેશનો આર્થિક વિકાસ પણ વધે છે અને દેશના લોકોને અ નફો પણ મળે છે અને પ્રવાસન દરમિયાન દેશ દેશવારના બધા વિદેશી લોકો પણ ભારતની પ્રકૃતિને નિહાળે છે અને સાથે સાથે આપણા ઈતિહાસને પણ જાણે છે આપણા ઈતિહાસની વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈ એ બધા જ જે પહેલા હતા એ લોકો દ્વારા જે અ રાજા ઓનો અલ્હાબાદ પછી અહ અહેમદ એ બધા શું કે એમના દ્વારા શહેર બસી ગેલા અમદાવાદ શહેર છે એ એક રાજા ઉપરથી વસેલું છે કે તેના યુદ્ધ દ્વારા એને વિજય મેળવ્યો હતો તેથી એ શહેરનું નામ અહેમદાબાદ પડ્યું હતું અને એવા તો કેટલાય આપ આપડી પાસે ઈતિહાસ પડ્યા છે અને હાલ તો ઓલી ગુફા ઓ છે રાણકી વાવ છે એ બધા જ ખુબ જ જોવાલાયક સ્થળો છે જેનાથી આપણે આપણા ઈતિહાસને જાણી શકીએ છીએ અશોક ચક્ર નું કલ ચક્ર અશોક જે અશોકનું જે ચક્ર હતું તે પણ આપણે જોઈ શકીએ છીએ આ બધા એવા ઐતિહાસિક પરિબળો છે જે આપણા દેશના કલ્ચરને વધારે છે અને પ્રવાસન દરમિયાન બધા જ લોકોને આકર્ષે છે અને લોકો વધુમાં વધુ સંખ્યામાં ભારતમાં આવીને પ્રવાસન કરે છે તમારું શું કહું છે
હા તમે જે કીધું હતું એના ઉપર મને તો એવું લાગે છે કે અ અમદાવાદ શહેર પણ ખુબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને તેના ઇતિહાસ અને સાસ્કૃતિક માટે સાબરમતી આશ્રમ આપણે દેશના સ્વતંત્ર શ્રમક સાથે જોડાયેું છે અને ત્યાં જઈને આપણે ઈતિહાસની નજીકની અનુભ અનુભાવ શકીએ મને તો ગુજરાતને એક સ્થળ ખુબ જ ગમતું છે જે છે સાપુતારા સાપુતારા હિલ સ્ટેશન જ્યાં ઠંડુ વાતાવરણ હરિયાળી અને શાંતિ મળને છે અહિયાં સૌંદર્ય અને સૂર્યાસ્ત ખૂબ જ સુંદર હોય છે અને મનને ખુબ જ શાંતિ આપે છે ગુજરાતમાં પણ ઘણા દરિયા કિનારા પણ છે જેમ કે દમન દીવ મંડવી અહી ઠંડો પવન અ તરંગો અવાજ અને શાંતિ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષાવે છે જે આપણા ગુજરાતમાં દૂર દૂર ના લોકો અહીં આવીને ફરે છે ગુજરાત મા અ પ્રવાસ દરમિયાન આપણે માત્ર સ્થળ જ નહી નહી નથી જોતું પરંતુ ત્યાંના લોકો તેમની ભાષા તેમની પરંપરાઓ તેમની જીવનશૈલીઓ પણ સમજવાનો પ્રયાસ કરીયે છીએ આ અનુભવ આપણને વધુ સંવેદનશીલ અને સમજદાર બનાવે છે પ્રવાસ આપણે શીખવી છી કે દુનિયા કેટલોક મોટી છે અને તેમાં કેટલીક વિવિધતાઓ છે તે આપણનેતા અને માનવની ભાવના વિકસાવે છે પરંતુ મુસાફરી કરતી વખતે આપણે કેટલીક બાબતોને પણ ધ્યાન રાખવું જોઈએ જેમ કે પર્યાવરણ રક્ષણ સ્વચ્છતા જાળો અને સ્થાનિક લોકો ન સામાન કરવો અને મને એ પણ કેવો કે મુસાફરી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવું જોઈએ
હા મુસાફરી કર તી વખતે આપણે ખાસ કરીને અ આપ આપણા જે પરંપરાઓ છે આપણા સ્થાનિક તહેવારો છે, એ બધાની આપણેે જાળવણી કરવી જોઈએ. ધારો કે, હમણાં આપડે વાત કરીએ તો દેશ-દેશાવરના લોકો લોકો આપડે ત્યાં આવે છે, આપડી રહેણી-કેરણી જોય છે, રાજસ્થાનમાં ઉદયપુર, જોધપુર એવું બધું ફરે છે, તો એ લોકો એ લોકોનું લુક, એ લોકોનું આઉટફિટ બધું એકદમ રાજસ્થાની જેવું પહેરે છે. બરાબર છે, એટલે એનું મતલબ એ થયો કે એ લોકો આપણા કલ્ચર માં ભળવા માંગે છે, જ્યારે આપડી આ યંગ જનરેશન એ લોકોને ખાસ સમજાવાનું કે બહાર ના લોકો આપડા જેવા પહેરવેશ પહેરે છે, તો આપણે વેસ્ટર્ન એવા કપડા ન પહેરવા જોઈએ. જેથી આપણા શરીર દેખાય, અને ખાસ કરીને એ કે આપણેે જયારે નાના-મોટા શહેરોની મુલાકાત લઈએ છીએ, તો ત્યાં આડો-આડે બે ફામ આમ કચરો ન ફેંકવો જોઈએ, પ્લાસ્ટિક નો કચરો ફેંકવાથી થી ત્યાંના જે પ્રકૃતિ છે તેને નુકસાન પહોંચતું હોય છે, કારણ કે ભગવાને દીધેલી આ સૃષ્ટિ એકદમ ભરપૂર છે, જ્યાં એકદમ ઝાડવા છે, પશુ-પંખીઓ છે, કિલ્લોલ કરતા હોય. છે આ સૌંદર્ય ખુબ જ રળિયામણું હોય છે, આને આપણે માણવું જોઈએ, આમાં આપણે આનંદ લેવો જોઈએ, ન કે એને આપણે બગાડવું જોઈએ, ખાસ કરીને આજની જનરેશન ચીપ્સ ને વફર્સ ખાઈને. રેપર એમ જ ફેંકી દે છે, પરંતુ આપણે કચરો ડસ્ટબીનમાં નાખવો જોઈએ અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સ્થાનિક સ્થળોની મુલાકાત દરમિયાન તેને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી બની જતી. તેથી મને તમારા સાથે આ વિષય ઉપર વાત કરીને ખુબ આનંદ થયો, અને હું પણ વિચારું છું કે હું આવતા વેકેશનમાં પ્રવાસન દરમિયાન હું ગુજરાતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત જરૂર. લઈશ.
ઓકે મેમ, ચાલો. તમારો ખૂબ ખૂબ આભાર.